હલો.
હલો મજામાં.
હું પણ મજામાં મારો અવાજ સંભળાય છે.
હા, સંભળાય છે ને
આજે આપડે મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વિશે વાત કરીએ.
હા કરીએ
મને લાગે છે કે આપણે હવે થોડું ટેકનિકલ પાસા પર પણ વાત કરવી જોઈએ.
હા, જેમ કે એપ્સ કેવી રીતે આપણું ધ્યાન ખેંચે છે.
ખાસ ડિઝાઇન કરેલી હોય છે. કે આપણે વારંવાર તેને ખોલીએ
જે નોટિફિકેશન બજેટ્સ રેડ કલર સાઉન્ડ વગેરે વપરાય છે.
એ બધું આપણું ધ્યાન ખેંચવા માટે જ છે.
અને આપણે વિચાર્યા વગર તરત મોબાઈલ ચેક કરી લઈએ છે.
તને ક્યારેય એર એરપ્લેન મોડ નો ઉપયોગ કર્યો છે.
હા ખાસ કરીને જયારે હું વાંચન કરું છું અથવા ધ્યાન કરું છું ત્યારે
એ સમયે મન વધારે શાંત રહે છે.
બહું જ કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ નથી થતી
આ એક સારી ટેવ બની શકે છે.
હા, દિવસમાં થોડો સમય એરોપ્લેન મોડ રાખવો જોઈએ.
અથવા ડુ નોટ ડિસ્ટર્બ મોડ પણ ઉપયોગી છે.
હા, ખાસ કરીને કામ કરતી વખતે
મલ્ટીટાસ્કિંગ પણ નોટિફિકેશનથી વધી શકે છે.
હા, એક સાથે ઘણા કામ કરતા અટેન્શન વહેંચાઈ જાય છે.
પરિણામે કોઈ પણ કામ સંપૂર્ણ ધ્યાનથી થતું નથી.
અને પછી સ્ટ્રેસ પણ વધી જાય છે.
તને ક્યારે એવું અનુભવ્યું છે કે નોટિફિકેશન ના કારણે તને કોઈ મહત્વનું કામ ચૂકી ગયા હો
હા, એક વખત મીટિંગ દરમિયાન વારંવાર ફોન ચેક કરતી હતી
પછી શું થું?
મહત્વની વાત ચૂકી ગઈ અને પછી ફરી પૂછવું પડ્યું
આ સામાન્ય સમસ્યા બની ગઈ છે.
હા! ધ્યાન ભંગ થવું સૌથી મોટી સમસ્યા છે.
આ, માટે માઇન્ડ ફૂલનેસ પણ મહત્વપૂર્ણ છે.
એટલે પ્રેઝન્ટ મુમેન્ટમાં રહેવું
હા! જ્યારે મોબાઈલ વાપરો ત્યારે જ વાપરો બાકી સમય દૂર રાખો
હા! ખૂબ કરીને પ્રેક્ટિકલ સહ સલાહ છે.
નોટિફિકેશન નો અવાજ પણ કંટાળો લાવે છે
એટલે ઘણા લોકો વેબ્રેટીન અથવા સાયલેટ મોડ પર રાખે છે.
તને રિંગટોન પણ સિમ્પલ રાખી છે
હા, લાવ ટ્યુનથી સ્ટ્રેસ થાય છે
સાચું છે! નાની નાની વસ્તુઓ પણ અસર કરે છે.
અને લાંબા ગાળે મેન્ટલ હેલ્થ પર અસર પડે છે
એટલે અવારનેસ બહુ જ જરૂરી છે.
અવેરનેસ વગર આપણે બદલાવ બદલાવ લાવી શક શકતા નથી.
આપણે. પોતાને પૂછવું જોઈએ કે હું મોબાઈલ કેમ વાપરી રહી છું.
અને શું આ ખરેખર જરૂરી છે.
એમાં પ્રશ્નો જાગૃતિ લાવી છે લાવી શકે છે.
અને ધીમે ધીમે કંટ્રોલ પણ વધે છે.
અજ ડિસાઈ અ ડીસા ડિસાઇડ કરવાનું આપણા હાથમાં છે.
ટેકનોલોજી તો માત્ર એક સાધન છે.
હવે આના વિશે આપડે આગળ વાત કરીએ.
હા કરીએ.
મને લાગે છે કે મોબાઈલ યુઝ વધુ વધશે.
તું શું મેન્ટલ સ્ટ્રેસ પર વધશે?
જો આપણેે કંટ્રોલ ન રાખીએ તો હા કદાચ ફ્યુચરમાં લોકો વધુ જાગૃત બનશે.
અને ડિજિટલ વેલબિંગ પર પણ વ વ ધ્યાન આપશે.
ઘણા મોબાઈલમાં હવે સ્ક્રીન ટાઈમ રિપોર્ટ આવે છે.
હા તે આન્સરિંગ માટે સારી શરૂઆત છે.
સ્કૂલમાં પણ આ વિષય શીખવો જોઈએ.
ખાસ કરીને બાળકોને બેલેન્સ શીખવું જરૂરી છે.
ટેકનોલોજી સાથે હેલ્ધી રિલેશન રાખવો જરૂરી છે. નહીં તો ડિપેન્ડેન્સી વધી જશે. તમ ત તું તું શું માને છે? મોબાઈલ વગર જીવન જીવી શકાય છે?
આજે મુશ્કેલ છે, પણ કંટ્રોલ સાથે સરળ બની શકે છે.
એટલે જ કમ્પ્લીટલી દૂર જવું જરૂરી નથી.
હા બેલેન્સ જ સૌથી મહત્ત્વનું છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ સમજદારી થી કરવો જોઈએ.
અને કમ્પેર કરવાની ટેવ છોડવી જોઈએ.
કેમ કે કમ્પેરિઝનથી અસંતોષ વધે એ છે.
અને મેન્ટલ પ્લે પ્લેસ ઘટે છે.
પ્રેક્ટિસ પણ મદદ રૂપ છે.
હા જે છે, તેમાં ખુશ રહેવું શીખવું જોઈએ.
મોબાઈલને બ્લેમ કરવા કરતા હેબિટ સુધારવી જોઈએ.
સાચું છે, જવાબદારી આપણી જ છે.
તને આજથી શું બદલાવ લાવશો?
હું અનસ્કેનલી નોટિફિકેશન બંધ
અનનેસેસરી નોટિફિકેશન બંધ કરીશ. અને હું બેડ ટાઈમ પહેલા મોબાઈલનો ઉપયોગ ઘટાડીશ.
હા આ બંને સારી શરૂઆત છે.
આપડે મિત્રો અને પરિવારને પણ આ વિશે સમજાવી શકાય છે.
હા.
કોલે
હા કોલેક્ટિવ ચેન્જ વધુ અસરકારક હોય છે.
આગળ હું વાત કરું તો શાંતિ અંદરથી જ આવે છે.
અને મોબાઈલ માત્ર એક ભાગ છે, આખું જીવન નહી.
ખુબ સરસ વાત કરી
આ ચર્ચા ખરેખર ઉપયોગી રહી
બિલકુલ ઘણી એપ્સ ખાસ ડિઝઇન કરેલી હોય છે. કેમ કે આપણે વારંવાર તેને ખોલીયે છે. એટલે નોટિફિકેશન બેડગેટસ, રેડ કલર, સાઉન્ડ વગેરે વપરાય છે. એ બધું આપણું ધ્યાન ખેંચવા માટે જ છે, અને આ
ને આપણે વિચાર્યા વગર તરત મોબાઈલ ચેક કરી લઈએ છે.
એરોપ્લેન મોડનો ઉપયોગ કર્યો કે?
હા ખાસ કરીને જયારે હું વાચન કરું છું અથવા ધ્યાન કરું છું ત્યારે
એ સમયે મન વધારે શાંત રહે
બહુ જ કોઈપણ પ્રકારની ડિસ્ટર્બન્સ નથી થતી.
આ એક સારી ટેવ બની શકે છે.
હા દિવસમાં થોડો સમય એરોપ્લેન મોડ રાખવો જોઈએ.
અથવા ડુ નોટ ડિસ્ટર્બ મોડ પણ ઉપયોગી છે.
હા ખાસ કરીને કામ કરતી વખતે
મલ્ટીટાસ્કીિંગ પણ નોટિફિકેશન થી વધી જાય છે.
હા, એક સાથે ઘણા કામ કરતા અટેન્શન વહેંચાઈ જાય છે.
પરિણામે કોઈ પણ કામ સંપૂર્ણ ધ્યાનથી થતું નથી.
અને પછી સ્ટ્રેસ પણ વધી જાય છે.
તને ક્યારેય એવું અનુભવ્યું કે છે નોટિફિકેશન ના કારણે તને કોઈ મહત્વનું કામ ચૂકી ગઈ હોવ
હા. એક વખત મીટિંગ દરમિયાન વારંવાર ફોન ચેક કરતી હતી.
પછી શું થયું?
મહત્વની વાત ચૂકી ગઈ અને પછી ફરીથી પૂછવું પડ્યું
આ સામાન્ય સમસ્યા બની ગઈ છે.
હા, ધ્યાન ભંગ થવું સૌથી મોટી સમસ્યા છે.
માટે માઇન્ડ ફૂલનેસ પણ મહત્વપૂર્ણ છે.
એટલે પ્રેઝન્ટ મુમેન્ટમાં રહેવું
હા. જયારે મોબાઈલ વાપરો ત્યારે જ વાપરવો બાકી સમ બાકી નો સમય દૂર રાખી શકાય છે.
આ ખૂબ સરસ પ્રેક્ટિકલ સલાહ છે.
આજ આપણે નોટિફિકેશન હોય ના વિષય પર ખુબ મહત્વની ચર્ચા કરી આપણે હવે બીજા વિષય સાથે મળીશું આવજો.
આવજો.